બોલો કેમ છે
હલો
તમારો અવાજ બહુ ધીમો આવે છે
હલો
બોલો બોલો
કેમ છો મજામાં હા તમને આવે છે મારો અવાજ બરાબર
બસ એકદમ બરાબર આવે છે
બોલો બોલો શું ચાલે છે
બસ શાંતિ છે તમે કેવો
બસ કઈ નઈ જો શાંતિ ચાલે છે પણ પેલું કેવું હમણાં વેકેશન માં ગામડે ગયા હતા ને તો પછી ગામડે થી પાછું આવવાનું મન જ નતું થતું
સાચી વાત છે આપણું ગામડું અને શહેર એ બે વચ્ચે તો તુલના કરવી તો ખૂબ જ અસકીય છે પણ ગામડાનું જીવન ગામડાનું જીવન જે છે ગામડાના જીવનમાં તમે જુઓ કે એકદમ આપણે પ્રકૃતિની વચ્ચે રહીએ એવું આપણે આનંદ આવે
હમ્મ નહી સાચી વાત છે ને અમાર કેવું છે અમારું ગામડું તો એટલું સરસ છે ને ભાઈ તમને વાત શું કરું અમે તો ત્યાં જઈએ ને એટલે અમારા દાદી નું એકદમ લીમપણ વાળું મકાન છે બરાબર ચારે બાજુ લાકડાનું બાંધકામ છે અને ઘરની પાછળ જેમની ખેતીવાડીની જમીન છે તો અમે લોકો તો રાતે બધા ત્યાં ખાટલા ઢાળીને સુઈ જઈએ સવાર સુધી ઠંડો પવન આવે પછી રાતે ચૂલા પર આંધેલુંને બધું ખાઈ ગયા એ રોટલા ને બધું મજા મજા પડી જાય છે
સો ટકાની વાત કરી તમે અને તમે આપણા શહેરમાં જુઓ કે ભઇ શહેરમાં તમે જુઓ કે અત્યારે એવી ગામડા જે એવી આપણને પિલી નથી આવતી તમે જઓ કે મોસ્ટમ બધાના ઘરે એસી, પંખા, લાઈટ લાગેલા હોયે છે. એ તો લોકો બાર બેસાનુ બો એ લોકો ઓછું પસંદ કરે છે.
હમ્મ અને શહેરમાં તો કેવું છે વાહનોની અવર જવર એટલી બધી હોય છ તો એના ધુમાડા લીધે પોલ્યુશન એટલું બધું હોય છ ને ક રાતે મોડા બી આપડે નીકળે ને તો બી ગરમીનો જ અહેસાસ થાય છે. ઠંડક તો લાગતી જ નથી. જયારે ગામડામાં તો જઈ ને પાંચ છ વાગ્યામાં થી આમ ઠંડક થવા લાગ છ. જેથી આપણે શાંતિથી બહાર બેસી શકીએ, રમી શકીએ છોકરા રાતે સુઈ પણ શકીએ.
સો ટકા અમે બી અમાડા ગામડાના જ અ-અમે બી અમાડા ગામડામાં જીયે તો ત્યાં પણ તમે જુઓ કે લગભગ સાંજના ચાર પાંચ વાગે ત્યાંથી જ આપણ ઠંડક ચાલુ ઠઈ જાય છે. હવે એ લોકોને ત્યાં ભી પંખા છે પણ અમારે એ લોકોને કેવું પડે કે ભઈ તમે પંખા બંધ કરો બાર-બારથી એટલો ઠંડો પવન આવે કે પંખાન બી જરૂર નથી પડતી.
અન, ગામડામાંની વાત કરું ન તો ગામડાના લોકો પણ એટલા પ્રેમાળુ હોય છે માયાળું હોય છે ને, કે ઘરે ગાય હોય ભેંસ હો એટલે દૂધ ત-તો અમાર પીવું હોય એટલું પીવા મળે ન રોટલી પર તો એટલું બધું ઘી લગાવન આપ આપીને મારા દાદી તો માર તો ના પાડવી પડે ને આટું બધું ઘી ક્યાં લગાવશું માર તો ડાયટ કરવું પડશે ને ચાલવા જવું પડશે, ને પહી મારા દાદી ત એમ કે બેટા અત્યાર તો ઘી ખાવું જ પડે શુદ્ધ ઘી ખાવાથી તો શરીર સારું રે.
કે ગામડાન સવાર તમને પક્ષીઓનો અવાજ તમને સવારમાં સંભળાય, જેમ કે સવારના વહેલી સવારે ચાર પાંચ વાગે એટલે તમને પહેલાં જો તમને અવાજ સંભળ. ચકલી છે, કુકડો છે, બર તમને સંભળાય. એ અવાજ તમે આસ આજકાલ શહેરમાં સંભળાતા નથી.
હમ્મ સાચી વાત છે, ત્યાંથી એલારામ મૂકવાની આપણને જરૂરત જ ના પડે, સવારે પક્ષીઓનો કલબલાટ હોય, ગાય ભેંસોનો અવાજ આવતો હોય, આપડ બાજુમાં જ અમાર તો કેવું છે જ્યાં ખાટલા પાથરીએ છીએ ને, તાથી થોડુંક જ નજર અમાર ગાય ભેંસ તબીલો છે, એટલે ભેંસોનો. અનન અનન કરીને જગાડે એક બાજુ હસી બી આવે, અને એક બાજુ મજા પણ આવે, એટલા બધા સુધ્યા પછી મારા દાદી ભેંસ માટે દૂધ કાઢવા જાય ન તો બી અમે બાજુમાં બેસીને જોઈ રે અ-આ કેવી રીતે કરે છે, આપણને તો બીક લાગે કે કદાચ લા ત મારી દેસે આ મારી દેસે તો, અને દૂધ કાઢ્યા પછી એની જે મલાઈ નીકળે છે તમે જુઓ તો એ માખણ, એટલું જાટું ન એટલું શુદ્ધ માખણ, તે બજારના બટરને પણ ભૂલી દવ એટલું મસ્ત બટર હોય છે એ લોકોનું.
ન તમે ગામડા લોકોન તમે-તમે જુઓ સ્વભાવ જુઓ કે એ લોકોનો સ્વભાવ બી એકદમ પ્રેમળ હોય છે આપણી સાથે એકદમ શાંતિથી બેસીને આપણે જે પૂછીએ એનો એકદમ વ્યવસ્થિત જવાબ આપે, એટલે તમે અન-અને તમે શહેરમાં જુઓ, તો શહેરમાં તમે એ-એવી-એવા વ્યક્તિઓય કે જે લોકો પોત-પોતાના કામમાં વ્યસ્ત ત હોય છે એ લોકો પાસે અમુક તો શહેરમાં એવી વ્યક્તિ છે કે આપડે એ લોકોન તાં જઈએ તો એ લોકો ન આપડી જોડે બોલવાનો બી એ લોકોન ટાઈમ નથી હોતો એટલા લોકો વ્યસ્ત હોય છે, જ્યારે ગામડામાં, કેવું છે કે ભઈ તમે ખેતરમાં તમે-તમે આરામથી તમે-તમે ફરવા જઈ શકો તમે ખેતરમાં બી. તમાર ગામડાના
સાચે અને મને તમે વા કરું ન મને ગામાની એક બીજી વાત તો એટલી બધી ગમે છ ન, ક ત્યાં કેવું છ અમે છ ન બાજુમાં નજીક મોટું એક તરાવ છે, એટલ મારા દાદી કે ન કે તમે નઈ લો તો મીન્સ ક તરાવ ઉપર જ ભાાગી જીએ. બાથરૂમમાં તો જતા જ નતા તળાવ પર જ નાઈએ, કપડાં લઈન જતા રીએ પછી બધા ભેગા બેસીને તળાવમાં નાઈએ, એલા છપ છપ કરીએ તો અડધો કલાક કલાક સુધી પાણીમાં મજા મજા જ કરરે કરીએ, પાણીમાં બીજા બધા છોકરાઓ બી આવી જાય બીજા બધા તાવી જાર બધા ભેગા મળીન રમતા બી જઈએ, અને નાતા બી જઈએ.
બિલકુલ ને-અને ગામડામાં તમે જુઓ કે તમે એક પહેલ સરોવરમાં વાત કરી કે આપણે તમે ચૂલા પરનું ખાવાનું, તો તમે તમારે વાત કરો ચૂલા પરનું આપણા-આપણા શહેરમાં ગેસનું ખાવાનું, અને અહીંયા ચૂલાનું ખાવાનું, એની કઈ અલગ જ મજા હોય છે.
હમ્મ, અને એ ગામડામાં જે ચૂલા પર જમવાનું બનાવ છ ન, રોટલા બનાવે, રીંગણનો ઓળો બનાવે, મસ્ત સેવ ટામેટાનું શાક બનાવે, ગરમ ગરમ દૂધ હોય, એટલું મીઠું લાગે ને, ક અમે તો કેટલીક વાર ન તા ખાતા આ બધા રોટલા ને એ બધું, પ મારા દાદી કે તું ચાખ તો ખરી તું ચાખ તો ખરી, પ ણ ચાખ્યા પછી જોઈએ ને તો એનો ટેસ્ટ એટલો સરસ લાગે ન, કે ખરેખર આપડ બહારનું પંજાબી-બંજાબી બધું ભૂલી જઈએ.
એ વાત છે અને એક વાત તો બિલકુલ આજના ખાસ કરીને આજની જે જનરેશન છે, એ લોકોને ખરેખર આપણે ગામડામાં લઈ જવા જોઈએ ને એ લોકોને ગામનો જીવન બતાવવો જોઈએ, કારણ કે એ લોકો અત્યારે તમે જુઓ શહેરમાં અત્યારે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં લાગેલા છે, એ લોકોને એક વખત ગામની સફર કરાવી જોએ. એ લોકોને, આજકાલ આ જનરેશન
હમ્મ નહી નઈ સાચી, અને ગામડાના લોકો કેમ એટલા પ્રેમાળુ હોય છે ને તો અમે બધા રાતે જમી જાય ન એટલે પછી અમે ગામ મોટો શો-રૂમ ને બધા છોકરા રમવા જાય, પછી ત્યાં વડીલ હોય, દાદા હોય, દાદી હોય ઉંમર કલાસ, તો એ લોકો બેઠા હોય ને તો કેટલીક એટલી મસ્ત મસ્ત વાર્તાઓ અમને કરે ને, તો એ બી સાંભળવાની કેટલી મજા આવ, એના જોડે કંઈક જાણવાનું બી મળે, એ વાર્તાઓ સાંભળીએ, પછી એ રાતે કે ચલો ચલો બધા ખાટલા પથરી દો ન આપડે બધા સુઈ જીએ, પછી રાતે મસ્ત ઠંડુ ઠંડુ દૂધ બનાવી દે મસાલા વાળું. પછી કે ચલો દત્તો દૂધ પી લો, પછી અહીં બધા દૂધ પીને પછી સુઈ જીએ.
અને તમે ખાટાની વાત કરી પણ અમુક ગામડામાં એવું હોય કે એ લોકો-લોકો લગભગ, વહેલ્લી રસોઈ બનાવી લે બપો પછી લોકો લગભગ સાંજે પાંચ છો વાગે એક કલાક એ લોકો ઇ-ઇ-ઇ-ઇચ-ઇંચકે ઝૂલે ઇંચકા પર બેસે એ લોકો.
હમ્મ હમ્મ. સાચી વાત, એ લોકોનું તો કેવું છે હા, જમવાનું પણ સવારે વહેલું જમી લે સાંજે પણ વહેલા જમી લે કેમ કે બધાને ખેતર માં જવાનું હોય, એટલે ગરમી માં ફાવે નહી, એટલે ફટાફટ સવારે વહેલા જઈ, જમીને ખેતરના કામ પતી આવે પછી બપોર પડે, થાક લાગે એટલે પછી ઘરે સુૂ આવે, પાછો ઉઠીને પાછો થોડોક ચા પાણી કરે, અને ફરી પાછા ખેતરે જતારે.
જઈએ તો શહેરી જીવન કરતાં જ ગામડાનું જીવન એમ જએ તો એકદમ ખૂબ સરસ મજાનું જીવન છે, અને ખરે ગામડાના લોકોને બી એકદમ પ્રેમાળ હો છે અને આપણે કોઈ ગામડામાં જઈએ, તો આપણે આપણને એમ એમ થાય કે આપણે આપણું શહેરમાં એના કરતા એમ થાય કે આપણા ગામડામાં જ ઘર લઈલી એમ થાય.
હમ, પણ તમે જો અ અવે જે જનરેશન છે એ લોકો પોતાનું વેકેશન માણવા માટે સ્પેશિયલ, ગામડા જેવી હોટલો તો લોકો બનાવી રહ્યા છે, ગામડા જેવું દેખાખાય એવા ઘરો બનાવી રહ્યા છે ઈંટો વાળા, લીમપણ વાળા. જેથી ગરમી બી ઓછી લાગે ઠંડક લાગે, કેમ કે જે જૂનું હતું ને એટલું સાચું હતું કે જે વડીલો આપણા પૂર્વજો જે કરીને ગયા છે આપણા માટે એ બધું બહુ સારું હતું, પણ આપણા લોકો સુખ સગવડ પાછળ અતિશય સગવડો એસી પંખા, ઇલેક્ટ્રિક સજાત એ બધી વસ્તુ પાછ આપણે એટલા બધા ગાંડા થઈ ગયા કે, આપણા પૂર્વજોનોો વાણસો આપડે ભૂલી ગયા છે, એટલે હવે એ બધી વસ્તુ મને લાગે છે ધીમે ધીમે આવી રહી છે, કેમ કે ધીમે ધીમે લોકો માટીના ઘરો બનાવતા થયા છે કાર કે ગરમી જેટલી બધી વધી રહી છે. એસી ઠંડક તો કઈ કામ જ નથી કરતીને શરીરને નુકસાન બી કરે છે, એટલે લોકો
અને બીજું તમે એક વસ્તુ એકદમ ખાસ નોંધવા જેવી છે, કે શહેરમાં તમે જુઓ કે આપણે ત તમને, દરેક રસ્તા પર તમને તમને કોઈ જગ્યાએ તમનેે કચરો નાચરો જોવા મળે કોઈ જગ્યાએ તમને પ્રદૂષણ જોવા મળે, પણ ગામડામાં તમે એક બી જ એકિક ગે એક કર મને એકબજ તમા જુવાની માસ
હા ભરે એ લોકો નાના ગામડામાં રહે પણ તો લોકો આપણા કરતા બી એટલું સ્વચ્છ રાખે છે ને કે આપણને એવું થાય કે આ લોકો આટલી બધી મરસ છે એ લોકો ના રસ્તાઓ જુઓ એ લોકોના ઘરો જુવઓ વ્યવસ્થિત બધું ગાયો ભેંસો બધું વ્યવસ્થિત હોય. લોકોનું રૂટીન પણ એટલું ટાઈમ પ્રમાણે ઇન કેસ કદાચ ઘડિયાળ ના હોય ને તો બી એ લોકો એટલા કંચર હોય ટાઈમ ના કે આટલા સાંજ મળી એલે આટલા જ વાગ્યા હશે એ રીતે જે લોકો કામ કરતા હોય છે. પોતાના
એવું વિચાર આવે કે આપણી પાસે ઘડિયાળો છે. ધબ્ય લોકોને અને જે લોકો ભ ઘડિયાળ નથી. એ લોકોને ટાઈમનું આઈડિયા કેવી થાય છે. મને એ વિચાર આવે મને
હમ હમ તો વેકેશન પૂરું થયું ને હું તો ઘરે આવી છું ને તું મારા દાદી નું ઘર મને એટલું યાદ આવે છે ને કે હવે ક્યારે પાછું વેકેશન પડે અને ક્યારે પાછા અમે ત્યાં જઈએ મારા દાદી જોસે એક જ ફોન નોતતો પામે લોકોએ ફોન આપ્યો કે અમારીત ી થાય પણ ખરેખર આપણા શહેરના લોકો પૈસાની પાછળ દોડ ભાગ કરવામાં આપડ જે પોતાનું જીવન શૈલી છે બધું ગુમાવી રહ્યા છે સારો સમય છે સારું વાતાવરણ એ બધું ગુમાવી રહ્યા છે એટલે હવે આપડ સારું વાતાવરણ મેળવવા માટે વૃક્ષો વધારે વાવીએ આપડ શહેરમાં બી અને ઘર બી એવા ખા મસ્ત ઠંડક વાળા બનાવીએ જેથી ગરમી ઓછી લાગે
સો ટકા સો ટકા અને આ બીજી વસ્તુ કે આપણે વૃક્ષ બી એટલા વાવીએ કે જેથી આપણને ઓક્સિજન પણ આપણને પૂરેપૂરો મળી રહે અને આપણને ગામડા જેવી ફીડિંગ આવે ને સરસ મજાનું આપણને વાયુ પ્રદૂષણ બી આપણું એકદમ એ નહીં થાય એની પણ આપણે ખર કાળજી રાખીએ
અને હું તો શું કઉ છું તમને જો અનુકૂળ હોય ને તો એકવાર ચોક્કસ મારા દાદી ના ઘરે જે ગામડું છે ને ત્યાં આગાળ આવજો તમારી એટલી સુંદર આગતા સ્વાગતા કરવામાં આવશે મસ્ત ગરમ ગરમ રોટલા રીંગણનુંું ભરથું છાસ બધું આમ ચોરી ચોડીને તમને આપીને મસ્ત પ્રેમ થી જમાડીશું એટલે તમે ચોક્કસ અમારા ગામડે આવજો હોય ને
ચોક્કસ ચોક્કસ ચોક્કસ આપણા આપણી તરા વાત કરવાની ખૂબ મજા આવી ગામડા વિશેેક કલગ જ માહિતી આજે જાણવા મળેલી
હમ ના ના સરસ સરસ આવ જો
આવજો અને આપણે ફરી પાછા નવા ટોપિક પર ચર્ચા કરીશું આપણે
હા હા મળીએ આપણે
બા ઓ